શું કરો છો
કઈ નથી સુવાની તૈયારી
હમ
તમે શું કરો છો
તમે તમારે જે ફિલ્ડમાં તમે છો ગ્રાફિક ડિઝઇનિંગ એમાં આગળ સ્ટડી કરવાના કે નથી કરવાના
ક્રાફિક ડિઝાઇનિંગ ના આગળ છે યુવાુએક્ ડિઝઇન તો મારી ઈચ્છા નથી સ્ કરવાની
પણ આવું થોડી હોય તમે કોઈ એક લાઈન પકડી છે તો તમને એમાં થોડું તો ફોરવર્ડ કરવું જ પડશે ને આગળ વધવું જ પડશે ને અપગ્રેડ
હા હું મતબ જોઉં છું હમ જબ છે
જોબ તમે મળડી પછી તમે કેતા હતા વચ્ચે જોબનુંું
એપ્લિકેશન આપ્યું છે હમણાં શું થયું કે વોર થયું ને તો એટલા માટે જોબ બહ ઓછી થઈ ગઈ છે માર્કેટમાં
હા એ તો મને પણ ખબર છે કે રિસેેશન ચાલે છે માર્કેટમાં જે લોકો ના પાસે જોબ તને એલે સપોઝ હવે બધું ઓફલાઈન થઈ અરે ઓનલાઈન થઈ ગયું છે એટલે લોકો ઓફિસમાં સ્ટાફ રાખતા નથી. વર્ક ફ્રોમ હોમ આપે.
હા વર્ક ફોર્મ હોમ એકચ્યુલી સારું થાય.
એ સારું છે. પણ એમાં કેવું થઈ ગયું છે હવે પેલા જેમ ઓફિસમાં બેસેલા દસ માં લોકો હતા ને સામે એના બદલે હવે વર્ક ફ્રોમ હોમમાં એ લોક કો એ દસમાંથી ડાયરેક્ટ છ લોકો કરી દીધા છે. એટલે ચાર લોકોને તો જોબનો લોસ થયો ને?
હા
અ સમજાય તમે તમારા પાસે આજે ઓફિસ છે. તો તમે ઓફિસમાં રિસેપ્શનિસ્ટ રાખો તમે એક અસિસ્ટન્ટ રાખ ખો તમે એક જુનિયર રાખો તો હવે એવું થઈ ગયું છે આ બધા અસિસ સ્ટન્ટ, જુનિયર, રિસેપ્શનિસ્ટ એ બધાની જોબ જતી રે
હમ
હવે ડાયરેક્ટ શું હવે તમે સપોઝ કે ગ્રાફિકમાં છો, તમે પેમ્પલેટ્સ બનાવો છો તો હું તમને વર્ક ફ્રોમ હોમમાં આપી દઉં દસ પેમ્પલેટ હવે એજ વસ્ તું તમે ઓફિસમાં બેસતા તો તમારા પછી તમારા ઉપર એક સિનિયર મે કર્યું તમે ચેક કર્યું હવે સિનિયર અપ્રૂવ કરે. તો હવે તો એ ખરાબ કહેવાય એના માટે જ તો જોબ નથી માર્કેટમાં રિસેેશન ચાલુ છે.
એટલે એ તો મને જોબ બહુ ઓખી થઈ ગઈ તી
હા
રોજ જેવું લેપટોપ ખોલું બેસું અ જોબ જોબ સર્ચ કરું, એપ્લિકેશન નાખું પછી ના એ બહુ ચાલે છે મારું તો
તમને ફ્રેન્ચ લેંગ્વેજમાં ઇન્ટરેસ્ટ છે?
ના
બાકી હમણાં ફ્રેન્ચ લેંગ્વેજનું પણ માર્કેટ બહુ ફાાઈન છે આપણા ઈન્ડિયામાં કારણ કે ફોરેન લેંગ્વેજ હવે કેવું છે કમ્પલસરી કરી નાખી છે ગવર્મેન્ટે
હા
તમારે અગર ફ્રેન્ચ આવડતી હોય ને તો તમને તમે જયારે જોબ માટે અપ્લાય કરો ને કોઈ પણ ઇન્ટરનેશનલ કે મલ્ટીનેશનલ કંપનીમાં તો એમાં એક તમારું લ લેંગ્જ બેઝ બહુ સ્ટ્રોંગ ગણાય કે ઇફ યુ નો તમને ઇંગ્લિશ આવડે છે તમને હિન્દી આવડે છે તમને ગુજરાતી આવડે છે એ અગર તમારી કોઈ ઇન્ટરનેશનલ લેંગવેજ તમે એડ કરો એમાં સપો ફન્ચ છે તો એ તમારા બાય ડેટા ને બહુ સ્ટ્રોંગ બનાવી દે તમારા રેઝ્યુમ ને બહુ વધારે સ્ટ્રોંગ બનાવી દે તમે એકવાર વિચારો કે નાવ તમારા પાસે ટાઈમ છે તમારી પાસે જોબ નથી તમને ગ્રાફિકમાં આગળ કઈ નથી કરવું તો તમે આવી રીતે ઓનલાઈન ફ્રેન્ચ ક્લાસીસ પણ ચાલે છે તમે એકવાર ટ્રાય તો કરો
ઓકે ઓકે ઓય
તમે એટલે તમે આર એનડી કરો કે તમને એમાં ગમે જ છે નથી ગમતું આ તો મારું ખાલી એડવાઈસ હતું
હમ
મને પણ આ બધું ફ્રેન્ચ મને મલ્ટી લેંગ્વેજસ શીખવાનો બહુ શોખ બટ હવે કેવું છે કે બહુ બધી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ છે તો હવે હું મારા ડ્રીમ્સ કમ્પ્લીટ નથી કરી શક તો એટલા માટે હું તો તમને કહ છું તમે જ કીધું તમે અનમેરડ છો તમને હમણાં ગ ટાિક નહી એટલે તમે જોબ સર્ચ કરો છો તો એક ટ્રાય તો કરો એમાં છે ને ક્રેશ કોર્સ પણ આવે ફ્રેન્ચ શીખવાનું સેવન ડેઝ નું ઓનલાઈન જ જો હોય
અચ્છા
મે ને એના ખાલી યુટ્યુબ પર થોડા બહુ વિડીિયો છે એ તમે જુઓ કે આનું બેનિફિટ શું મળશે લાઈક ફ્યુચરમાં પણ તમને ક્યારે ફોરેનમાં પણ કઈ કરવું હોય ને ઈન્ડિયાને બહાર તમે જાઓ સપોઝ તમને કઈ પણ કરવું છે તો એક ખાલી ફ્રેન્ચ લેંગ્વેજ તમને આવ આવડશે ને તો તમને બહુ બધા બેનિફિટ્સ મળશે એના
અચ્છા
અ રિસન્ટલી જ મારી એક ફ્રેન્ડ છે એ કેનેડા શિફ્ટ થઈ તો એમાં કેવુંું તેનો હસબેન્ડ એક દોઢ વર્ષ પહેલા કેનેડા જતો રહ્યો એ લોકોને એવી પ્લાનિંગ હતી કે એનો હસબેન્ડ ત્યાં સેટલ થઈ જાય એના પછી આ મેડમ અહિયાયાથી જશે કારણકે બટ ઓિયસ એક સાથે બે લોકો જાઓ તો બે લોકો ના ખર્ચા પણ તમને લાગે તો મારી ફ્રેન્ડ અહીંયા દોઢ વરસ હતી તો એને ફ્રેન્ચના ક્લાસીસ લીધા અને ત્યાં એ ગઈ તો એને વિદિન વન વીક જોબ પણ મળી ગઈ અને એમાં મેન પ્લસ પોઈન્ટ હતું કે એને ફ્રેન્ચ લેંગ્વેજ આવડતી હતી
અચ્છા
એટલે એને ત્યાં જઈને કેનેડા રિલેટેડ કઈ પણ સ્ટડી નથી કરવું પડ્યું એને ફ્રેન્ચ લેંગ્વેજનુંું સર્ટિફિકેટ બતાવવું તો એ સિલેક્ટ થઈ ગઈ ત્યાં એટલે કું છેલે મલ્ટિનેશનલ લેંગ્વેજ જે પણ તમે ચૂઝ કરો ને આઈ એમ નોટ ટો ંગ અબાઉટ ફ્રેન્ચ પણ તમે કોઈ પણ બીજ બીજી લેંગ્વેજ તમે એકવાર આર એનડી કરો કે માર્કેટમાં હમણાં કયું વધારે ચાલે છે
અચ્છા
ઇવન આ ટ્રાન્સલેશનની જોબ પણ ઓનલાઈન બહુ વધારે છે અગર તમને કાંઈ મલ્ટિપલ લેંગ્વેજસ આવડતી હોય ને તો ઓનલાઈન તમે લોકો તમને તો એટલી વધારે એમાં બેનિફિટ મળે છે આ બધ કારણ કે બકોઝ હમણાં શું છે ને કે આગળ નેક્સ્ટ જનરેશન છે એ ઓનલાઈન જનરેશન જ છે ઓફલાઈન બહુ ઓછું થવાનું છે લોકો ઓફિસ નથ થી જવાના કાન કે છે ને આવું ફોર વેધર પન એવું રહેશે કે યુ ફીલ રિલેક ન્સ કે તમે ઘરેથી કામ કરશો તો તમારાથી કામ વધારે થશે. તમે ટ્રાવેલિંગ કરશો, તમે ઓફિસ જશો, તમે ઓફિસમાં બેસીને કામ કરીને ઘરે આવશો, તો તમારાથી ઓછું જ કામ થવાનું છે.
હા, બરા
અને હમણાં જ અ મારા એક અ મતલબ હમારા કોન્ટેક્ટમાં જ છે મારા એરિયામાં જ રેહ છે એ લોકો ચાઈના જઈને આયવા. તો એ એ જ કે છે કે ત્યાં ટ્રાન્સલેટર દિવસના લાખ લાખ રૂપિયા કમાવે, જેમ કે તમે ચાઈના ગયા તમને ચાઇનીઝ તો આવડે નહી. હવે એમના જોડ બે એક ઈન્ડિયન જ ફરતો તો. જેને ચાઇનીઝ પણ આવડ તો એને ઇંગ્લિશ, હિન્દી બધી જ લેંગ્વેજ આવડતી તી. તો એ માણસ આ લોક અને ગાઈડ કયરૂ અને આ લોકોને એટલું ઈઝી લાયગુ ચાઇના સાત દિવસ ફૈરા આ લોકો એ ગા તો ફાર દિવસમાં એ માણસે અમારા પાસેથી ત્રણ લાખથી વધારે રૂપિયા કમાવી લીધા, કેમ બિકોઝ હી નોઝ મલ્ટીપલ લેંગ્વેજીસ બસ. એટલે કવ છું એટલે આમાં કેવું છે, તમને ક્યાંય ટ્રાવેલિંગ નથી કરવું. તમારા પાસે ખાલી એક સ્માર્ટ ફોન જોઈએ, સામેવાળાને ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તો એ તમને ફોન કરે. કે ભઈ આનું મિનિંગ શું છે ને તમે એને ખાલી અ એક્સપ્લેન કરો.
હમ.
હે તમે જુઓ તમે તો ગ્રાફિક છે તમે યંગ છો હજી તો તમારે એટલે બહુ બધી ફિલ્ડમાં તમે ઇન્ટરેસ્ટ લઈ શકો છો. તમે જુઓ આ તો મારી એડવાઈસ હતી.
હા.
બોલો બાકી.
બાકી કાંઈ નહી તમે બોલો.
બસ કાંઈને વરસાદનો જ વેટ કરીએ છીએ.
હમણાં તો વરસાત જ બઉ મોટું ટોપિક થઇ ગ્યું છે.
હમ, ઓલા કેતા હ કાંઈ ઇન્સ્ટાગ્રામ પર મેં વાયચુ કે વાદળ જતા રહ્યા છે, આખા ઈન્ડિયાના ઉપરથી.
હા, અરે પેસફિક ઓશનમાં છે ને એલડીનો કરીને તો કાયતો થયું છે. એનું ઇફેક્ટ તો આપે ઈરિયે ઇન્ડિયામાં બહુ પડે છે.
ઈન્ડિયામાં કેમ પડે છે, એનું ઇન્ફેક્ટ.
ખબર નહીં કારન કે અમા બહુ પડે છે લાઈક ઈન્ડિયામાં ફસ્ટ ટાઈમ ટેમ્પરેચર છે ને ફોર્ટી ફાય અપ રહે છે.
એ તો લાસ્ટ યર તો ફિફ્ટી ટુ હતું રાજસ્થાનનુ ટેમ્પરેચર.
હા, પર હમણાં મતલબ આખું ઇન્ડિયામાં ફોટી એટ પ્લસ થય
હા, હા, હા. એ તો છે.
હમ. તો અમારો સચ છેક એલનીનો ઇફેક્ટ ચાલે છે ને.
હા
મ તો એમાં શું થાય કે પવન બહ ચાલે પવન ચાલે તો બધા જ વાદળ છે ને શિફ્ટ થઈ જાય
હા ખેંચાઈ જાય છે
તો એટલે જ વરસાદ નથી આવી
કારણ કે વચ્ચે તો હતું દસ દિવસ પહેલા તો આમ બતાવ્યું હતું કે બસ હવે આ અઠવાડિયામાં વરસાદ આવશે
હા આજે હું જોયું ને ન્યૂઝમાં બોલે છે કે સતાવીસ સુધી આવેછ
એ પણ શ્યોર નથી કોઈ પણ ચોક્કસ નથી કોઈ પણ કે આવશે જ
હા હવે ખબર નથી તમારે ત્યાં વોટર કટ થયું છે
હા હમારા ત્યાં પણ હવે કેવું હતું પેલા છે ને દિવસમાં બે વાર પાણી આવતું હતું
હા
હવે દિવસમાં એક વાર કરી દીધું અને એમાં પણ ફ્લો એટલો ઓછો કરી દીધો છે આ લોકોએ
હમ
બહ એટલે બહ તકલીફ થાય છે આ વરસાદ ઓછો પડે એમાં
હ પર ઉપલબ્ધ થ કેને વીસ ટકા કટર કટ થયા છે એ
હા વીસ ટકા મેં જોયું છે આજે ન્યૂઝમાં કે ગવર્મેન્ટના સાઈટ થી ઓલરેડી દસ એક મહિના પેલા વીસ ટકા કટ કર્યો હતો એમાં હજી વધુ વધારે એટલે ટોટલ ફોર્ટી પર્સન્ટ પાણીનું કટ ઓફ કર્યું છે
હમ પ્ર વા સાત નથી ને એટલે
હમ ચાલો હું તમને પછી કોલ કરું
ઠીક છે